તો કેમ છો?
બસ મજામાં તમે બોલો
બસ એકદમ મજામાં બસ આજે તો મેં કિધુ તુડિ ફ્રી હતી તો આપડે મેં કીધું એક વિષય મને યાદ આવ્યો મેં ક્ધુ ચલો આજે એના પર થોડી વાતો કરીએ ઘરે થોળુક બધું આજે અચાનક જ મારે મમ્મી ને આવ્યા તો બધું મસાલા ને એ બધું કાઢ્યું તો ઘરનું બધું સાફ સફાઈ ને દુકિચનનું સ્ટોરનું એટલે મેં ક્ધુ હવે બસ ફ્રી થઈ મેં ક્ધું થોડી વાતો કરીયે મને એના પરથી આઈડિયા આયો એ આપડા અ ઇન્ડિયન રસોઈમાં જે મસાલા છે એનું કે ટલું મહત્વ છે એમ બધા જ મસાલા લય લો અ મરી મસાલા લઈ લો અ મુખવાસ લઈ લો અને એ બધા જમવામાં તો યુઝ થાય છે એની સાથે સાથે એને અ આપડે સ્વાસ્થ્ય માટે બી અ યુઝ કરી શકીએ છીએ ફોર એકઝામ પલ તમે જો આદુ હલદર હોય જીરું અજમો છે તુલસી છે વરિયાળી એ બધું જે છે ઈ આપડે અ સ્વાસ્થ માટે બી ઉપયોગ કરી શકીએ છીએ હું નોર્મલી કેવું ઓય બધા ઘળ અત્યારના જમાનામાં મોસ્લી બધા એવું છે ગાયા એલપેલી એલોપેથી દવાઓ લઈ લે છે પણ મને યાદ છે કે મારા દાદી પ્લસ મારા મમ્મી અમને લોકોને નાનપણમાં કંઈ પણ થાય ને તો શરદી જેવું કશું જ તો આદુ મદ ગોળ એવું બધું મિક્સ કરે હળદરનું દૂધ પીવળાવી દે પછી પેલું જીરું અજમો મરી મસાલા જે હોય એનું પેલો કાવો બનાવીને પીવળાવી દેતા તા તો એનાથી તો તરત તમને મટી જાય અત્યારે શું બધા ઘણા લોકો મોસ્લી અલોપેથી દવાઓ પર જ ચડી ગ્યા છે શું કેવું છે તમારું?
હા તમારી વાત સાચી છે હું પણ એમ જ માનું છું કે આપડા ઘરના જે મરી મસાલા છે કે જે આપડી પાસે અવેલેબલ ઉપલબ્ધ હોય જ બરાબર તો હું પણ એમ જ માનું છું કે આપડે દવાઓ ઉપર નિર્ભર રયે ને એના કરતા તો હળદર છે તો જેમાં તમે જેમ કીધું એમ કે હળદરમાં મધ ભેળવીને તમે કરી શકો હળદર વારુ દૂધ પીયો તો પણ તમને કફ ને શરદી માં રાહત થાય છે પછી એવી જ રીતે આદુ જે છે તો આદુ ને પણ તમે ક્રસ કરી અને એમાંથે એનો રસ ઉકારીને પીઓ તો પણ તમારા માટે સારો જ છે અને આમ પણ ઘણી બધી ઔષધિયો એવી જ છે કે જે આપડા ઘરમાં હાજર જ હોય છે એટલે આપણને એમ થાય કે ભઈ મધ કે કાળા મરી એનો ભૂકો કરી અને બાળકોને ચટાળી લે અત્યારે તો એવું છે કે બાળકોને દવા લેવામાં પણ ગ ગમે નય અને એમ થાય કે ભઈ ચલો એ લોકોને આવી રીતે મધ માં કાળી મરી અને એવી રીતે વાટી હળદર ને એવું મીઠું ચટાળીએ તો એમને પોતાને પણ સારું લાગે છે ચોકલેટ ની જેમ એ લોકો ખાય પણ લે છે. અને સ્વાસ્થ્ય પણ સારું રે છે. એટલે મારે હવે અનુભવ છે કે આપડા ઘરમાં જે મરી મસાલા હોય ને એ આપણા માટે તે યોગ્ય છે અને પેલાતો આપડા જે પૂર્વજો હતા ને પેલાના જે લોકો હતા તા વડીલો એ લોકો પણ એને કરતા જ તા અને એ બધું ઉપયોગમાં લેતા હતા પણ જેમ જેમ આ એજ્યુકેશન વધારતા આવતા ગયું દવાઓ ઉપર બધા નિર્ભર થતા રહે એટલે આપણને એમ થાય છે કે બધાને એવું થાય છે કે આપડે જલ્દી જેમ માં ને એવું કરીએ એટલે એલોપેથી જે છે ને એના કરતાં તા મને એવું જ લાગે છે. કે ઘરના મરી મસાલાથી જે પણ આપડે રોગ જે હોય એની સામે આપણેે એને જે મહત્વ આપીએ અને એજ વાપરીએ ને તો વધારે સારું રહે અને એનાથી સ્વાસ્થ્ય પણ સારું રહે તમે શું માનો છો આમાં
બિલકુલ બિલકુલ સાચી વાત છે. મારા ઘરમાં તો કેવું છે, હું હતી ને હું અને મારા બે ભાઈઓ છે નાના તો અને મારા પપ્પા જે છે એ આયુર્વેદિક ડોક્ટર હતા. તો પહેલેથી જ અમે નાનપણથી જ સમજણા થયા ને ત્યારથી જ મારા પપ્પા ડોક્ટર હતા એલોપેથીને આયુર્વેદિક બંને કરતા, છતાં બી ઘરમાં એલોપેથી દવા ક્યારેય કોઈએ ખાધી નથી અમે નાનપણથી જ અમને પોતાને બી નોલેજ આવી ગયું છે કે આ રોગ થાય આવું કશું થાય. તો આ વસ્તુ લઈ લેવાની એવું, જેમ કે પાચન આપણે રેગ્યુલર કેવું છે અત્યારે હાલ પણ મારા દાદીમાં છે, સો વર્ષના થઈ ગયા છે. તો એ જીરું જે છે, ખાલી કાચું જીરું છે ને એ મુખવાસની જેમ ખાઈ જાય છે. અને જીરુની જે તાસીર જે છે ને સ્પેશિયલી લેડીઝ માટે એ આયાન અને લો તત્વ આપે છે. જે પપ્પા એ નાનપણ થી જ અમુક વસ્તુ શીખવાડી હતી સમાજણા થયા ત્યારે કીધું કે આનામાંથી આ મળે એટલે ખાવાનું હોય. એટલે નોર્મલી ક્યારે બી આપણને બહુ ઘણા ઓછા લોકોને ખબર છે કે જીરુમાંથી આયન મળી રહ્યું છે. એટલે આપડે શાકભાજીમાં મોસ્ટલી વગારમાં મોસ્ટલી આપણે જીરું એના કારણે જ વાપરીએે છીએ. એ તત્વ આપણને ઘરમાં મળી રહે, એનાથી એ જીરુથી આપણને પાચન ક્રિયા ભી આપણી સારી રહે એની સાથે ધાણા જે છે એનાથી કેલ્શિયમ, મેગ્નેશિયમ ને એ બધું બી મળે છે. અને ત્રીજું એ બે નું જો ભેગું કરીને મિક્સ પાણી પીઓ ને તમને તો એ શરીર ને હાઈડ્રેટ કરે છે, આપણે ઉનાળામાં જે લીંબુ સરબત ને એ બધું પીએ છે, એની સાથે સપોઝ જો આ પણ કરીએ ને તો એક તમને અલગ લેવલની તાજગી એનાથી ફીલ થાય. એની સાથે નારિયેળનું પાણી, છાસ, લીમડો, લીમડો જે છે. એ મારા ઘરમાં ઇવન મારા ત્રણેય મારા ભાઈ બહેનો ત્રણેયના ઘરમાં પેલો મીઠો લીમડો જે છે ને, અમે ઘરમાં ઉગાડેલો છે. એટલે તાજો લીમડો જયારે જોઈએ, ત્યારે મળી રહેે. સ્પેશિયલ અઠવાડિયામાં એક વાર તો એની લીમડાની ચટણી થાય, થાય ને થાય જ કોથમીર ફુદીનો ને બધુ મિક્સ કરીને, એટલે આવી રીતે લીલા જે પાંદડા વાળા પેલા શું કેવાય મસાલા જે છે, એ પણ એવી રીતે ઘરમાં યુઝ કરીએે છીએ. પ્લસ તમે ઈલાયચીને જુઓ, તો ઈલાયચીની તાસીર જે છે એ એકદમ ઠંડી સાથે, સાથે તમે એને મુક ઉપવાસમાં યુઝ કરો તો જે લોકોને ઘણી વાર નોર્મલ કશા જ રીઝન વગર મોઢામાંથી સુગ પેલી સ્મેલ આવતી હોય છે, ગંદી વાસ આવતી હોય છે. તો એના કારણે તમે જો ઇલચી ખાવ ને તો એનાથી તમારું એ દુર્ગંધ બી જતી રેય છે, સાથે સાથે સેમ છે વરિયાળી વરિયાળી બી જમ્યા પછી ખઈએ, તો ઈ સેમ આનું ઇલાયચી જેવું જ કરે છે કે એમાંથી મોટામાંથી સ્મેલ જતી રે છે બરાબર ને? શું કેવું છે તમારું?
હા તમારી વાત એકદમ સાચી છે, જો તમે વાત કરી ને કે જેમ કે મીઠા લીમડામાં આપડે જેનો પાવડર છે. એ ખુબ ઉપયોગી છે, એમ મને ફરી એક યાદ આવ્યું કે સરગવો છે ને એ પણ ઔષધીય ગુણ બઉ ધરાવે છે, સરગવાના પાંદડા જે છે અત્યારે તો ઘણા બધા એવું છે કે ડાયરેક્ટ રેડીમેડ પાવડર લઈ આવે. અને એને ઉકાળીને લઈ લે પણ જો સરગવાના પાંદડાને ઉકાળીને જો અત અ તમે એનો અર્ક પીયો ને તો એ પણ વધુ ગુણકારી છે. અને બીજું સરગવાના પાંદડા છે જેમ આપડે અલગ અલગ પા પાંદડાની ભાજી જે હોય એના ભજીયાને એવું કરતા હોય તેવી રીતે મને મારો ખુદનો અનુભવ એવો છે. કે તમને સરગવાના જે પાંદડા હોય ને એને પણ તમે ભજીયામાં થેપલામાં અલગ અલગ રીતે યુઝ કરી અને તમે બાળકોને ખોરાક માં આપો ને તો એના માટે એ લોકોને લોહ તત્વને એવું બધું બી ખુબ વધે છે ને બી ટ્વેલને એ બધાની જે પ્રોબ્લેમ થતી હોય છે અત્યારે ઓવર ઓલ જોઈએ ન તો આરોગ્ય કાં આપડે જોઈએ તો એમ થાય કે ભઈ આ હાથ પગ જકડઈ જાય છે કે બેક કમર દુઃખે છે એ બધું થાય. તેના માટે પણ સરગવો ખુબ જ સારો પડે છે એવું મારું માનવું છે આમ તો બધા શરીર ઉતારવા માટે પણ સરગવો હોય ને એને રાત્રે પલાળી દો અથવા તો એને ઉકાળી ને એનો જે અર્ક હોય ને જે નિકળે ને એ ગાડીને એમાં પણ તમે જેમ આપણેે નક્કી કર્યું વાત કરી હતી તમે કે ભઈ મીઠું મધ કાળા મરી છે સંચળ પાવડર છે. એ બધું મિક્સ કરીને પીએ ને તો એ ચરબી ઓગાળવામાં પણ ખુબ સારું એટલે આમ તો જોઈએ ને તો આપડા રસોડામાં જેટલી પણ મોટા ભાગની વસ્ તુઓ છે ને એ બધી આરોગ્યવર્ધક જ છે ખાલી જસ્ટ આપ પડે એના માટે ટાઈમ કાઢી અને થોડુંક એમાં નોલેજ વધારવાની જરૂર છે. બાકી તો મઝા આવે એવો ટોપિક જ છે અને તમારું આ ઉપર શું કેવું છે?
એકદમ સાચી વાત છે તમારી જે તમે જે સરગવાની વાત કરી ને. સરગવામાં બી ટ્વેલ પણ મળી રહે છે એકચુલી એ મને એ પણ ખ્યાલ છે મારા પપ્ પાએ મને કીધું તું સરગવો સ્પેશિયલી લેડીઝ માટે બઉ જ સારો એનાથી વજન બી તમારું કંટ્રોલમાં રે છે એ તમે જે સરગવાનો ટોપિક કાઢ્યો ને એ બી સારો બો જ સારો છે આપડે નોર્મલી પહેલા કેવું હતું આપડા ટાઈમમાં આપડે સરગવાની કઢી એનું શાક કરતા તા. અ બે ત્રણ વસ્તુમાં બીજી વાનગીઓમાં પણ એનો યુઝ કરતા તા. પણ અત્યારે તો શું છે અ થોડીક ફેશનેબલ લાઈફ સ્ટાઈલ થઈ ગઈ છે બધાની અમેરિકાની મતલબ પાશ્ચાત્ય સંસ્કૃતિને બધા ફોલો કરતા થઇ ગયા છે એટલે બધું જ જંક ફૂડ ખાઈએ છીએ બધા જ અઠવાડિયે એક વાર મહિને એક વાર ક્યારેક બાર તો જવાનું છે એટલે એ તેલ એ મસાલા શું યુઝ થયા હોય. અ પ સાફ થયા હોય ના થયા હોય કેવી રીતે એ લોકોએ પાવડર કર્યો હોય એટલે એ તો બિલકુલ અનહાઈજીક છે એ બધું ને એ રીતે તમે જોવા જાવો આપણેે ઘરમાં મસાલા તૈયાર કરીએ છીએ મને યાદ છે મારી મમ્મી શાક નો મસાલો હોય કે આનો ભાજીપાવનો કે બધા બે ત્રણ ત્રણ કે ચાર એવી મસાલા મમ્મી ઘરે જ રેડી કરતા હતા. નાના નાના મરી મીઠું ભરીને. અ તજ, લવિંગ, ઈલાયચી બધું ભેગું કરીને અલગ અલગ બે ત્રણ ડબ્બીઓ હતી. કે જે શાક અલગ અલગ જરૂર પડે એ પ્રમાણે નાખતા હતા અને બીજું મેં એક નવું એ શીખ્યું. તું તું મારી સાસુ પાસે થી લગ્ન કર્યા પછી એ છે ને વઘાર કરે ને તોય આખા મસાલા નાખતા હતા. આ નાનો તજ નો ટુકડો હોય, એક ઈલાયચી હોય, તમાલપત્ર હોય આખો. મરચા હોય એવી રીતે તો એની પણ એક જે અરોમાં આવતી ને શાકમાં બહુ સરસ અને તમે એને કાઢી બી શકો કે એ કાઢીને પછી આપડણે જમવાવામાં લઈ શકીએ ઉપયોગ સબ્જી ને એવું બધું. એટલે મને એ પણ શીખવા મળ્યું કે નોર્મલી અમુક મસાલા એ તમને અમુક રીતે ગરમ પણ ના પડે અને એની અરોમાં જે છે તમારા શાકભાજી માં આવી જાય. બરાબર ને?
બરાબર એકદમ સાચી વાત. અને આ બધા મરી મસાલા છે ને, એ મરી મસા મસલામાં તો વપરાય જ છે. પણ જેમ તમે હમણાં વાત કરી કે, ભાઈ મુખવાસ માં પણ વપરાય છે. તો એમાં બી મને એ ખુબ ગમ્યું કે ધાણાદાળ છે, વળયારી છે, અજમો છે, એને બધા શીખ કીને અને હળદર વાળા કરીને, મુખવાસ માં પણ ખાય. એટલે શું થાય કે પાચન ક્રિયા જે હોય એ પણ આપડી સારી બને, અને અપ આપડો જે ખાધેલો ખોરાક હોય એ પચવામાં સરળ બની રહે. અને ખુબ મજા આવે. એટલીસ્ટ તમને ખ્યાલ હશે કે, ઘણી બધી વખત આપડે. જમણવાર જઈએ ને. તો એમ કેવાય કે ભાઈ બધી વસ્તુ ભલે ત્યામાં શાક, રોલી, દાળ, ભાત, છાસ, પાપડ, સલાડ બધ બધું જ ઇન્ક્લુડ હોય પણ એમ થાય કે, મુખવાસ નથી ને ભોજન અધૂરું છે એમ. અને મારું બી એવું માનવું છે કે, મુખવાસ વગર છે ને આપડે જોઈએ ને તો ભોજન અધુરું જ છે. એટલે હું એવું માનું કે, જ્યાં પણ આપણે જોઈએ ને ત્યાં મુખવાસ હોય ને તો વધારે સારું પડે. ઈવન હું પણ મારા રોજના અ ડેલી જે બી અ રોજબરિંદા કામ કરીને જમીએે ને ત્યારે પણ હું પણ અલગ અલગ અળસી હવે તો અળસી પણ બધા ઘણા બધા ખાય છે. તો અળસી પણ મુખવાસ તરીકે લઈએ છે. પછી વળયારી હોય. તેની જોડે સાકર જેમ કે એ બંને નું મિક્સ તમે કરીને ખાવ તો એ તમારા જે હેલ્થ માટે તો સારું જ છે. એટલે વળયારી છે, અજમો છે, સાકર છે, તલ છે, એ બધાને પણ મારા મમ્મી પણ એમ જ કરતા. કે પીળા કલર ની હળદરમાં પાણીમાં મિક્સ કરી અને પછી એને મિક્સ કરી અને એને સુકવી દે. થોડાક વખત પછી એમાં ધારો કે એના હળદર નાને બધા ગુણ આવી જાય મીઠાને હળદરમાં નાખીને અને પછી એને શેકી કાઢે. અને એ ખાવાની એટલી મજા આવતી ને કે, આપણને એવું થાય કે બારના બધા જ મુખ વાસ ઝીરો છે. જે મમ્મી એ ઘરે બનાવેલા છે ને, એજ ખુબ સારા છે. તમે શું માનો છો આમાં?
બિલકુલ, બિલકુલ. તમે જે કીધું ને, એ જ પદ્ધતિ લગભગ આપણા ટાઈમ ના બધા લોકો એક જ બનાવતા હતા. હવે અત્યારે હોટલમાં આપણે જઈએ ને, તો ત્યાં વરિયાળી આપે છે. નો ડાઉટ. પણ એ છે સુગર કોટેડ હોય છે. આપણે વરિયાળી સાથે સાંકર ખાતા. જે એકદમ શીતળતા બક્ષીથી આપણને. પણ હવે એ શું છે, ચોકલેટ હોય કે કોઈ બી બીજા ફ્લેવર્ડ ને. કોટેડ કરીને આપે છે. એમાં સેકરીન કે સુગર હોય. એટલે આમ જોવા જાવ તો થોડું નુકસાન બી કરે છે. એટલે તમે જે કીધું ને એ પ્રમાણે ખુબ જ સરસ. વા છે મુ અને મુખવાસને. અને તમને યાદ હોય તો, આપડા ટાઈમમાં તો છે ને ત્રણ કે ચાર જ મુખવાસ હતા. એક તો ખડી સાકર હોય. ઇલાયચી. તજ લવિંગ એ બી આખા મૂકેલા જ હોય. કે ઘણી વાર એ લોકો આપણે મતલબ દાદા ની મને યા. એ ટાઈમે એવી રીતે જ મુકતા હતા. બરાબર ને?
બરાબર સાચી વાત છે. અને એ ખાવાની.
હા બોલો બોલો.
એ ખાવાની ખુબ મજા આવતી.
હા ખરેખર. હવે થોડુંક મારે ઘરે થોડું કામ છે. તો આપડે પછી વાત કરીએ?
ચોક્કસ હા હા. આવજો